ક્રિષ ના મોટા ભાઈ
શું હાલ છે તમારો
ભાઈ તમારો
બસ ભાઈ મજામાં ચાલે છે આજે તારો યાદ આવ્યો તો સોચ્યું કે તને કોલ લગાવીને વાત કરી લઈ
સાર બીજું ભાઈ કોઈ કરવા માટે
હા ભાઈ આજના જમાનામાં તો બધા લોકો સ્વાર્થી થઈ ગયા ક્યારેક કામ હોય તો યાદ કરે તો ભૂલી જાય ને તું કોણ ને મેં કોણ
સારું કીધું તો આજકાલ જીવનમાં ભાઈ આજે સવારે ગયો હતો રસ્તા પર હું અને દેખાયો દેખાયો એટલે પ્રદૂષણ
હા બરાબર આજે આપણે જોઈએ તો એ પ્રદુષણ એ બોઉ ફેલી રહ્યો હ કારણ કે આપણા લોકો આજે જોઈએ તો આજે બધા ઘરમાં એ સી ફ્ર્રીજ હોય. છે અને એ સી અને ફ્રીજ હોય છે ને એ બોઉ બધા સી એફ સી ગેસ છોડે છે તને ખબર સી એફ સી ગેસ એમ
અ સી એફ સી એટલે ક્લોરો ફ્લોરો ક્લોરો અ ગેસ છે
એ આપડે લોકોને નુકસાન કરે છે ને.
હા એ માણસોને નુકસાન નથી કરતા એ પર્યાવરણ ને નુકસાન કરતા અને પર્યાવરણને જયારે નુકસાન થાય તો આપણને પણ નુકસાન થાય.
હા હા એ ખુ છે ભ સાચું ખાસ કરીને શહેરોમાં તો હવાની ગુણવત્તા ઘ ખરાબ થઈ ગઈ છે ગાઈમાં ક્યારેક પણ આપણે નેચરલ હવા તો મળી જ નથી હ જગ ધવા ધુવા દુવા દુવા જ મળે છે
અને અ ફેક્ટરી માંથી આ નીકળતા ધુવા અ બહુ ઝેરી હોય છે ને
ઘાસની તકલીફો થાય છે ખાસીની તકલીફો થાય છે
મારા એક કાકા ને આસ્થામાં છે ડોક્ટર કહય્યું કે એને વાર વાર અસ્થમા લેવાનું જરૂરી હોય અ કે વધુ પ્રદુષણ વાળા વિસ્તારમાં પૂછા જવાનું
હમ હા ખરેખર પ્રદુષણથીસ્ત બીમારી વધી અ છે
પ્રદુષણના કેટલા પ્રકાર હોય છે ભાઈ
મુખ્યતવે હવા પ્રદૂષણ ના પ્રદૂષણ પાણી પ્રદૂષણ જમીન પ્રદૂષણ અને પ્રદુષણ કરીશ
હવા પ્રદુષણ તો આપણે રોજ અનુભવીએ છીએને
હા ભર આ કરીાફિક વિ વિસ્તારોમાં
પાણી પ્રદૂષણ પણ ગંભીર સમસ્યા છે ને
હા ભાઈ સાચું એ તો એક એરમન બંદુ ખડ છડી ગઈ છે
હા તેનાથી જળ જર પ્રાણીઓને પણ નુકસાન થાય છે
હા અને એ પાણી પીવાથી બાળકોને પણ બીમારી થઈ શકે છે
અ ધ્વનીિ પ્રદુષણ વિશે શું કહેવું ભાઈ
છે વાહન ન હોય લ લાઉડ સ્પીકર લાઉડ સ્પીકર થઈ ગયા પણ આામ અભ ગરમું પ્રદુષણ થાય છે
અ તેનાથી માથાનો દુખાવો અને તળાવ વધી શકે ને
હા હા અને માં પણ તકલીફ પડે છે ને ભાઈ ત પાચમાં રહવ તમ કન્્રક્શન થ છેામંધકામ ચાલે છે તમનેંગી નથી શકતા શ હ
હ મને લાગે છે કે લોકોને જાગૃતિનો અભાવ પણ એક કારણ છે
હા એકદમ સાચું કિધું ભાઈ ગણા લોકોને ગણા તો કચરો જ્યા ત્યાં ફેંકી દે છે કોઈને ખબર જ નથી હોતી એમાંથી કેટલાક લોકો બીમાર પડશે અને કેટલા લોકોને બીમારી થાય એમ એ વિચાર જ નથી થતો અને પોતાને કારણ પોતાને કારણથી કેટલા લોકોને બીમાર પાડી રહ્યું છે
હા અને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ બહુ વધી ગયો છે
પ્લાસ્ટિક જમીનમાં સરળતાથી નષ્ટ થતું નથી
અને પશુઓ પણ ક્યારેક પ્લાસ્ટિક ખાઈ લે છે ને
હા ભાઈ જે જેના કારણે તેમની તબિયત ખરાબ થાય છે
પ્રદૂષણનો વાતાવરણ પર શું પ્રભાવ પડે છે?
પ્રદૂષણનો ગ્લોબલ વોર્મિંગ વધે છે અને તપમાનમાં વધારો થાય છે.
છેલ્લા થોડા વર્ષમાં ગરમી પણ વધી ગઈ છે.
ઘણી વધી ગઈ છે ભાઈ. શત્રુ ચક્રમાં પણ ફેરફાર જોવા મળે છે.
હા, ક્યારેક વરસાદ સમયસર નથી આવતો.
એતો સારું જ કહેવાય ક્યારેક અચાનક વધારે વરસાદ પડે. પડી જાય છે.
આપણે પ્રદૂષણ ઘટાવવા માટે શું કરવી શકીએ?
વધુમાં વધુ વક્ષો વાવા જોઈએ.
અને વાહનોનો ઓછો ઉપયોગ કરીને જાહેર પરિવહનનો ઉપયો કરવો જોઈએને.
હા, સરસ કીધુ ભાઈ સાઈકલ ચલાવી પણ. સારો વિકલ્પ છે તમે જેટલા કમ વાહનો ઉપયોગ કરીએ. કેમ કે આજે આપણે જોઈએને. દરેક ઘરમાં પોતાના પણ તમારી પાસે પોતાના ગાડીને વ્હીકલ ચાર પાંચ હોય. આજકાલ પોતાનુ. પોતાના બે ત્રણ-ત્રણ ગાડી રાખી છે. ઘણા લોકો તે
પ્લાસ્ટિકની અ થેલીઓનું જગ્યા કપડાં ની થેલી વાપરવી જોઈએ ને.
હા, અને કચરાનો યોગ્ય રીતે. વિભાજન કરવુ જોઈએ.
અ શાળાઓ અને કોલેજોમાં પણ આ અંગે જાગૃતિ લાવવી જોઈએ ને.
હા, એ તો બહુ સારી વાત કિધીં ભાઈ. ભવિષ્યમાં મોટા ફેરફ લાવી શકે છે, એટલે એને આપણે જાગૃત થવુ જોઇએ.
હા. તારા વિસ્તારમાં પ્રદુષણની સ્થિતિ કેવી છે?
વધુ હોવાથી હવા પુદુષણ વધારે છે.
અમારા વિસ્તારમાં પણ અ બાંધકામ નું કામ ચાલે છે, એટલે ધૂળ ગાડી ઉડે છે.
થોડો બચવા થઈ શકે.
હા, અને ઘરે આસપાસ સ્વચ્છતા રાખવી પણ જરૂરી છે.
વ્યક્તિ પોતાની જવાબદારી સમજે તો પ્રભૂષણ ઘણુ ઓછું થઈ જાય છે.
એકદમ સાચું, આના પગલા પણ મો ટા ફેરફાર આવી શકે.
હમ્મ. પર્યાવરણની સુરક્ષા આપણા બધાની ફરજ હોય છે બ
હા યાર કારણ કે સ્વચ્છ પર્યાવરણ હશે તો જ તો સારું સ્વસ્થ મળશે
અને પણ સારી જીવન મેલી શકશે નેતો હવે આજે આપડે એ આજે આપડે ખરાબ કરીએે ભાઈ તાર કઈ પણ કઈ પણ કચરો ફેકી ગયે ને પ્રદુષણ દૂષિત કરી આગળની પેઢી ઓને પણ એમાં જ આપણા તરફથી જાય કે ભાઈ આવા લોકો કેમ કરતા હતા આપ રોજે એ કરતા લોકો પણ એમ જ કરી એટલે તેમ પણ તે લોકો પણ થોડુંક થોડું વાર બીમાર પડી એટલે સારું રહેવું જોઈ એમાંથી આપણેે આગરની પીડીઓ પણ જીવન સારું મળી શકે
બોવ સારી વાત કીધી જો આપણે આપડા અ આવી પર્યાવરણ ને અ મુશ્કેલી દેશે અને બોવ બધા પ્રદુ પણ શું તો જે આવનાર અ પેઢી હશે હ એ લોકોને શું મળશે આ ગ દુ નાલું અ કે આ પ્રદુષિત વાતાવરણ આ તો બોવ જ ખોટું છે આપણને અ સફાઈ અને પ્રદુષણ થી અ દૂર રહેવું જ જોઈએ અને પ્રદુષણને ઘટાડવું જોઈએ તો આપડા પોતાના જો બાળકો હોય તે લોકો ન સારું જીવન મળશે અને આજકાલ આપડે જોઈએ તો જે સરકાર છે ને એ સસ્ટેનેબલ ડેવલોપ કરીને પ્રોજેક્ટ નીકાલે છે. એમાં અ જે ફ્યુચર જનરેશન છે ને એને બધા અ ચીજો મળે એજ માટે અ એ ચલાવ્યો છે કે બધા લોકો જાગૃત થાય અને ભવિષ્ય માટે બચાવે
હા હા ભાઈ આજે પણ મજા આવી ગેઈ અને મારી નવી વાતો પણ જાણવા મળી
ચાલ હવે પછી ફરી વાત કરીશું
હમ્મ ઓકે યાર બાર રામભશ જય શ્રી કૃષ્ણ.
અચ્છા બાઈ બાઈ જય શ્રી કૃષ્ણ.